કેમ છો તમે
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું તને મારી અવાજ આવ તી છે
હા આવે છે ને
આ સારીું આજે હું તમારા સાથે શિયારો વિશે વાત કરવા માગું છું તમારા પાસે ટાઈમ છે
હા છે ને મા રા પાસે ટાઈમ
જોકે તને ખબર છે ભારત વર્ષ દરમિયાન મુખ્ય ત્રણ ઋતુ આવે છે શ્યારો ઓનારો અને ચોમાસું ચોમાસું પૂરું થતા જ કરતા માસથી શિયાળની શરૂઆત થાય છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણનેમ વિક્રમ સંવંતના કારતક માગશર મોશ પોષ અને મહા મહિના દરમિયાન કડકડકાની ઠંડી પડે છે આ ઋતુમાં હેમંત અને શિષિર એમ બે પેટા ઋતુનો રામવેશ થાય છે. તને ખબર છે શેરની સવાર ખૂબ જ આહલાદક અને મનોહર હોય છે. સવારમાં વહેલા આકાશમાં ગુલાબી ઠંડી અને ચારે ભાજુ ધૂમસ જોવા મળે છે. પક્ષીઓની કલરવ વાતાવરણ ને ગુંજતું કરી મૂકે છે. ઘાસના ટણખલા પર મોતી જેવવા જાકર બિંદુઓ ચમકતા દેખાય છે. સૂરજના કુમરા કિરણો ધરતી પર પડે ત્યારે વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લંબી હોઈ જાય છે. સવારે ઠંડીથી બચાવ માટે લોકો સ્વેટર, શાલ, મફ લર અને જેકેટ જેવા ગરમ કપડાં પહેને પહેરે છે. ઘણા લોકો વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અથવા બગીચામાં ફરમા ફરવા મૉર્નિંગ વોક કહે છે એ જાય છે. યુવાનો દોડવા અને કસરત કરવા જાય છે ગામ. ગામડાંઓમાં લોકો સવાર સાંજ તા તાપનું કરીને ઠંડી ઉડાડે છે. શિયાળો ને સ્વસ્થ બનાવવાની ઋતુ ગણવામાં આવે છે આ ઋ તુમાં લોકોની પાસ નો શક્તિ મજબૂત બને છે બજારમાં તાજા અને લીલા શાકભાજી જોવા કે પાલક મેથી તાંદળું રીંગણ વટાણા અને ગાજર પુષ્કળ પ્રમાણ મળે છે. લોકો શહેરમાં તંદુરસ્તી અને અડદિયા પાક ગુંદર પાક ખજૂર પાક મેથી પારક એ અને ચી્કી જેવા પૌષ્ટિક વાસણ ખા ખાય છે. શહેરો જેમ કે તમે ખબર હશે શહેરો મા ઋતુમાં ઘણા લોકપ્રિય તહેવારો આવે છે. જેમાં મુખ્ય રીતે અહ દેવ દિવાળી નતાલ અને
અને આલાલ વૃદ્ધ સોની પ્રિય તહેવાર મકરસંક્રાંતિ આવે છે.
ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના દિવસ સે દિવસ લોકો આખો દિવસ આગાશી પર જઈને પતંગ ચગાવે છે. અને તલના લડ્ડુ તથા ઊંધિયું ખાવાની મજા મળે છે. જેમકે ખબર હી હશે મકરસક્રાંતિ ના દિવસે લોકો પતંગ ચગાવે છે ફરે છે. અને તિલનો લડ્ડો ખાવે છે. શિયાળો એ આળસ ભગાડીને શરીરમાં નવી શક્તિ અને સ્કૃતિ ભરતી ઋતુ છે આ રીતુ પ્રકૃતિ અને મનુષ્ય માટે વરદાન સમાજ સામાન છે. તમારો શું વિચાર છે આ વિષય?
હા, તમે ખરેખર ચોક્કસ કીધું બેન. અહ જે તમે કીધું ને કે વર્ષા શિયાળો છે ને છે વર્ષના છે ને સૌથી ઠંડુ ઋતુ છે તો ખુબ જ સારું તમે કીધું છે. ભારતમાં છે ને સામાન્ય રીતે છેને નવેમ્બર ને ફેબ્રુઆરી સુધી વિશાળો છે ને આ રહે છે. આ ઋતુમાં છે ને સવાર અને રાત્રે વધુ ઠંડી પડે છે જયારે બપોરે છે ને હળવી ગરમી પછી અનુભવણી છે શિયાળામાં છે ને અ સૂર્યપ્રકાશ ઓછો સમય મળે છે અને તેથી છે ને દિવ દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે તમને તો ખબર જ હશે કે શિયાળામાં કેટલી મજા આવે છે શિયાળોમાં છે ને લોકો સ્વેટર શલ જેકેટ ને પછી ગરમ કપડા પહેરે છે તેથી ને ગરમ ચા કોફી પછી અડધી પાક ને પછી ઊઘિયું પછી ખજૂર ને તલ ને ગોળ ને આ બધું જ ગરમ ગરમ છે ને તાસરી વાળી વસ્તુઓ છે ને ખાવા પસંદ કરે છે ખેડૂતો માટે છે ને શિયાળો ખુબ જ મહત્વનો છે તમને તો ખબર જ હશે કે આ સમયમાં છે ને ઘઉં પછી ચણા અને સરસવ અને જીરું અને અન્ય રવિ રવિ છે ને પાકો તેથી જ ખેતીઓ થાય છે શિયાળામાં છે ને લીલા શાકભાજીઓ ખુબ જ સારું ખાવામાં લાગે છે એ શિયાળામાં તો મને લીલી શાકભાજી વધારે ખાવઉં છું તો મને મ મને વધારે જ ગમે છે તો ઘણા ફળો અને પણ ભરપૂર પ્રમાણમાં મળે છે હા ને અને આ ઋતુમાં છે ને ઓ અ ઉત્તરાયણ જેવા છે ને તહેવારો અનંતપૂર્વક ઉજવવામાં આવે છે તમને તો ખબર જ હશે કે ઉત્સવો કેટલી મજા આવે આ શિયાળા ઋતુમાં લોકો પ્રથમ જ ચર્ચાવે છે પછી અને પવિત્ર તથા મિત્રો સાથે છે ને ખુશીઓ મનાવે છે પછી હું તમને બીજું કઉ ને તો હવામાન ઠંડુ ને પછી સુખદ હોય છે તો ખુબ જ સારું લાગે ગે છે માનવોને પછી લોકો ગરમ કપડા પહેરે છે તે અદ્રશ્ય ખુબ જ સારું હોય છે લીલા શાકભાજી અને તાજા ફળો વધુ મળે છે તે વખતે ને ખાવામાં પણ ખુબ જ સારું લાગે છે આ ઋતુમાં છે ને અને આરોગ્ય માટે છે ને વાતાવરણ સારું માનાવવામાં આવે છે હા ને આ ઉત્તરાયણ જેવા છે ને તહેવારો શિયાળામાં છે ને ઉજવવામાં આવે છે ને ખુબ જ સારું લાગે છે પછી સ્વચ્છતા માટે અનુકૂળ ઋતુ પછી ખેતીમાં ઘણા પાક સારી રીતે થાય છે ને તે ખુબ જ સારું લાગે છે અને ઠંડમાં જે ખેતી કરતા વખતે છે ને ખુબ જ મજા આવે છે ઠંડુ વાતાવરણ છે ને લોકોને સેહતમાં છે ને સારું રહે છે સેહત માટે અને આરોગ્ય માટે અનુકૂળ ઋતુ છે પછી ખેતી માટે તો ખુબ જ સારું છે ફરવા અને પ્રવાસ માટે છે ને એ સારું વાતાવરણ છે ને શિયાળો જ છે કારણ કે ત્યારે છે ઠંડુમાં છે ફરતા વખતે ખુબ જ મજા આવે છે વધુ ઠંડી શરદી અને ઉપસર થશે ને તાવો પછી જેવીક તકલીફે થાય શકે છે જેમ કે શરદી છે તામ આવે પણ છે ને ગરીબ લોકોને છે ને ઠંડી માં છે ને મુશ્કેલી પડે છે તમને જે ખબર જ હશે કે ઘુમ્મસ ના કારણે કે વાહન વાળા છે ને મુશ્કેલી થઈ શકે છે વાહન ચલાવતી વખતે પછી શિયાળો છે ને તે સુબ ખુબ જ સુંદર અને આનંદદાયક ઋતુ છે આ ઋતુમાં છે ને ગરમ કપડાં પહેરવાની જે મજા આવે છે ને તે ક્યાય મજા નથી આવતી અને પૌષ્ટિક ખોરાક લેવાનો છે ને તે સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે પષ્ટિક ખાવાનું પછી ગરમ ગરમ ખાવાનું ખુબ જ મજા આવે છે તમે તો ખબર જ હશે કે અહિયાં તો કઈ નથી ગુજરાતમાં પણ છે ને ઉત્તરપદેશ છે ને આપણો ત્યાં ક્યાં વધારે ઠંડ પડે છે ને ત્યાંના લોકોને વધારે ઠંડ લાગતી હોય છે ત્યાં છે ને ધુમ્મામસ વધારે હોય છે તો રાત દિવસની તો કોઈ ખબર જ નથી પડતી મને છે ને. શિયાળામાં છે ને ગરમ ગરમ ખાવાનું ખુબ જ સારું લાગે છે. તમને તો ખબર જ હશે કે નવા નવા પકવાનો ને, પછી જલેબી ફાફડા એ બધું ખુબ જ સારું સારું ખાવાનું છે ને ખુબ જ મન થાય, અને શિયાળામાં છે ને ઊંઘવાનું પણ ખુબ જ મન થાય. થાય છે હા ને. પછી તમે બીજું કહ ને તો ઉત્તર પ્રદેશમાં જે મેં કીધું કે ત્યાં વધારે ઠંડો હોય છે. તો ઉત્તર પ્રદેશમાં છે ને વધારે ઠંડ હોયને પછી બિહાર સાઈડ પણ. વધારે ઠંડ હોય છે, તેથી છેને ત્યાંના લોકો સવારે તો વહેલા ઉઠી જાય છે. અને તે પછી અ ચૂલા જલાવે છે તો લાકડા જલાવે છે પછી આખા ઘે ના બધા જ લોકો જૂઠ ત સી જાય છે તો અદ્રશ્ય ખુબ જ સારું હોય છે. અને શિયાળામાં છે ને કમલ થી નીકળવાનું મન જ નહીં કરે, તે અને બધ પછી ઊંઘ ઊંઘવાનું જ ખુબ જ મન થાય છે. તમને તો ખબર જ હશે કે શિયાળા ઋતુ કેટલું સારું છે, ને આપણા શરીર માટે કે સારું છે તે. અને બીજું કઉ ને તો બાળકોની પણ ખુબ જ મજા આવે છે. તે લોકો નાવા માંગતા જ ના હોય અને પછી જયારે સવારે તેમને સ્કૂલ મોકલવામાં આવે છે ને. ને સ્વેટર જર્કેટ ને પછી શાલ. બીજું કઉ તો હાથ પગના મોજડા પહેરાવે છે માતા. જાય છે ને પછી તે શરદી માં ખુબ જ સારું લાગે છે. શિયાળો ઋતુ તો ખુબ જ સુંદર છે અને મને પણ ખુબ જ ગમે છે. જાળા ઋતુ માં છે ને ખુબ જ મજા આવે છેને. બીજું ક ને શળા છે ને ખેતીવાડી મેં તમને કીધું. લીલા શાકભાજી, તે ખાવાની તો મજા જ અલગ છે. તમને તો ખબર ગરમ ગરમ જયારે લીલા શાકભાજી આવે ને પછી રોટલી હોય તો કેટલી મજા આવે છે તને તો ખબર જ ન હો. કે શ્યાળા ઋતુમાં છે ને આપડી બધી જ ફેમલી જૂઠ ને એ સાથે ઉકે ખુબ જ મસ્તી મજાક કરવામાં ખુબ જ સારું લાગે છે. અને શ્યાળા ઋતુ માં જયારે ઠંડ પડે છે. ખુબ જ સારું લાગે છે તમને ખબર જશે કે ઉત્તર પ્રદેશ સાઈડ છે ને. એટલી ઠંડ પડે છે ને તો ક્યારે તો ત્યાં છે ને બરફ પણ પડવા લાગે છે, થી નુકસાન તો વધારે થાય છે, જે ગાય બેસ બકરી બાર બ હોય છેને નુકસાન થાય છે, વૃક્ષને વધારે નુકસાન થતો હોય છે, તેમ જેને કાચા ઘીર હોય ને તેના ત્યાં વધારે જ ઠંડ લાગતી હોય છે, ગામમાં જેટલા કાચા ઘેરો છે. અને જેના ઘેરે પતર વાળા ઘેરે છું ને ત્યાં વધારે ઠંડ લાગે છે. હા ને તમને તો ખબર જશે કે ઠંડ ન મોસમ હોય ને તો કેટલી મજા આવે છે. અને તે વધારે માનવોને છે ને શળોઋતુ ખબ જ સારું લાગે છે બાળકો માટે બધા ફેમ માટે છે ને. સારો તો ખુબ જ સારું છે તમે બીજું કેવા માંગુ છો બેન. હેલો. હલો. હા તો શિયાળા વિશે તમે કઈ કેવા માંગો છો ને?
હા તમે ખરેખર ચોક્કસ કીધું. ત્યાં ઉત્તર પ્રદેશમાં બહુ ઠંડ પડે છે. ને બરફનું મોટું મોટું ઘોળું બ છે પણ તમે ખમર છે એમ. આજના આધુનિક યુગમાં ગુજરાત શારાનો સ્વરૂપ ઘણો બદલાયો છે. આજે શહેરો એ માત્ર એક રીતુ નથી પણ પ્રવાસના ફિટનેસ સોશિયલ લાઈફ અને નવીન ખાણપાનનો એક શાનદાર ઉત્સવ બની ગયો છે. આધુનિક ગુજરાતમાં શિયાળો આપતા જ પ્રવાસનો ઉદ્યોગ ખીલી ઉઠે છે. કચ્છનો વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ આ રીધોની મુખ્ય આકર્ષણ છે. સફેદ રણમાં ટેન્ટ સિટી હોટ એર બલૂન રાઈડ અને સંસ્કૃતિક કાર્યક્રમો માનવ દેશ વિદેશથી પ્ર પ્રવાસીઓ આવે છે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસન ગીર અને સાપુતારા જેવા સ્થળોએ શિયાળામાં વીકેન્ડ ગેટ ગેટ અવે તો કે સહેલગા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળે છે. આજના નવા વર્ગ શાળામાં આરસ છોડીને ફિટનેસ પાછળ વધુ ધ્યાન આપે છે. આ ઋતુમાં ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાાદ સુરત અને વડોદરા મેરત થન નાઈટ મેરેથોન અને સાયક્લોથોન જેવા મોટા આયોજનો થાય છે. લોકો સવારે વહેલા ઓપન એર યોગા ઝુંમ્બા ક્લાસ અને બુટ આ કેમ્પમાં જોડાયેલ હેલ્ધી લાાઈફસ્ટાાઈલ અપનાવે છે. જેમકે તમને ખબર હશે શાળાની ગુલાબી ઠંડી માંગુ ગુજરાતનાં શહેરોની નાઈટ લાાઈફ વધુ જીવંત બને છે. મોડી મોડી રાત સુધી ચાલતા ઓપન એર કા કાફે રો ટોપ સ્ટેન્ટો અને ફૂલ સ્ટેમ્સ જેમ કે વાદનો મણોકચોક યુવાનોથી ભભળાય છે. તમને તો ખબર હ છે શિયાારોમાં કેટલી ઠંડ લાગે છે. મેં તમે જેમ કે કીધું કે ઉત્તર પ્રદેશમાં બહુ ઠંડ પડે છે અને ગુજરાતમાં પણ ઠંડ પડે છે બટ એટલું જ નથી. ચાલો બેન મને તમારી તમારી જોડે વાત કરવા બહુ ગમ્યું તમારુ ખૂબ ખૂબ આભાર.
તમાર પણ ખુબ ખુબ આભાર.